હાય.
હાય ભવ્યા કેમ છે. આજે તો તું ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.
હાય ગીતા હું મજામાં છું થેન્ક યુ યાર આજે થોડું નવું ટ્રાય કર્યું છે તને કેમ લાગી મારી ડ્રેસ.
સાચું કહું તો ખૂબ જ ક્લાસી લાગી રહી છે આ કલર કોમ્બિનેશન તો સુપર છે ક્યાંથી લીધી આ ડ્રેસ ભવ્ય. હવે આ
ઓનલાઈન ઓર્ડર કરી હતી આજે કાલે ઓનલાઈન શોપિંગમાં એટલા બધા વિકલ્પો છે કે શોપમાં જવાની જરૂર નથી પડતી.
હા સાચું છે પણ મને તો હજી પણ મોલમાં જઈને ટ્રાય કરીને લેવા ગમે છે ક્યારેક ઓનલાઈન ફિટિંગ યોગ્ય નથી આવતું.
હા એ વાત તો સાચી છે તારી પણ હવે રિવ્યૂ વાંચીને અને સાઈઝ ચાર્ટ જોઈને લેવાય તો ઘણી વાર પરફેક્ટ મળે છે.
તારો ફેશન સેન્સ હંમેશા સારું હોય છે તું શું ધ્યાન રાખે છે ડ્રેસ પસંદ કરતી વખતે.
સૌ પ્રથમ તો કમ્ફર્ટ પછી કલર ટ્રેન્ડ અને પ્રસંગ પ્રમાણે દરેક કપડું દરેક જગ્યાએ સૂટ નથી થતું ને.
હા જેમ કે જેમ કે ફોર્મલ અને એને ને કેજ્યુઅલ અલગ હોવું જોઈએ તને તને કાઈ સ્ટાઈલ વધારે ગમે છે.
મને ફ્યુઝન સ્ટાઈલ બહુ જ ગમે છે જેમ કે કુર્તી સાથે જીન્સ કે ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ તને કેવી રીતે ગમે છે.
મને તો ટ્રેડિશનલ ખૂબ ગમે છે ખાસ કરીને સાડી અને લહેંગા એમાં એક અલગ જ ગ્રેસ હોય છે.
વાહ સાડી તો ખરેખર એલીગેન્ટ લાગે છે પણ દરરોજ પહેરવી થોડું મુશ્કેલ હોય છે યાર.
હા એ તો સાચું છે એટલે ખાસ પ્રસંગે જ પહેરું છું તને ફેસ્ટિવલ માટે શું પહેરવું ગમે.
ફેસ્ટિવલમાં હું રંગીન અને હેવી વર્ક વાળી ડ્રેસ પસંદ કરું છું જેમ કે અનારકલી અથવા લેંગા એવી રીતે.
અને એક્સેસરીઝમાં એ પણ તો મહત્ત્વની છે ને.
બિલકુલ એ સિમ્પલ ડ્રેસને પણ એક્સેસરીઝથી ગ્લેમરથી બનાવી શકાય છે જેમ કે સ્ટેટમેન્ટ ઇ અં ઇન્ચરીગસ કે બેગ.
મને તો વોચ અને. સિમ્પલ ચેન ગમે છે ઓવર એક્સેસરીઝ મને નથી ગમતી.
હા મિનિમલ લુક પણ આજકાલ ટ્રેન્ડમાં છે ખાસ કરીને ઓફિસ માટે.
ફેશનમાં ટ્રેન્ડસમાં કેટલા ઝડપથી બદલાય છે ને.
હા પણ દરેક ટ્રેન્ડ ફોલો કરવો જરૂરી નથી જે આપણને સૂટ થાય એ પહેરવું જોઈએ.
સાચું છે ક્યારેક લોકો ફેશન માટે ક કન્ફર્ટ ભૂલી જાય છે.
હ અને એથી કોન્ફિડન્સ પણ ઓછું લાગે છે જારે આપણે કમ્ફર્ટેબલ હોઈયએ ત્યારે જ સારું લાગે છે.
તને કયો કલર સૌથી વધુ ગમે છે.
મને પેસ્ટલ સેડ્સ બહુ જ ગમે છે તને.
મને બ્રાઈટ કલર્સ ગમે છે ખાસ કરીને રેડ અને યેલ્લો
વાહ એ તો બહ એ એજેન્ટિક કલર્સ છે.
હા અને એમાં ફોટોઝ પણ સારા આવે છે.
સોશિયલ મીડિયા માટે તો લોકો ખાસ ડ્રેસ પસંદ કરે છે આજ કલ તો.
હા ઇન્સ્ટાગ્રામ ફેશન તો એક અલગ જ દુનિયા છે.
સાચું છે પણ ક્યારેક કે રિયલ લાઈફમાં પ્રેક્ટિકલ નથી હોતું
હા એટલે બેલેન્સ રાખવું જરૂરી છે એ સ્ટાઇલ અને કમ્ફર્ટ વેચશે
તું ક્યારે ફેશન ડિઝાાઈનિંગમાં રસ લીધો છે?
હા થોડો રશ છે ક્યારે ક્યારે હું મારી ડ્રેસ કસ્ટમાઈઝ કરાવી લેતી હોઉં છુ
વાહ એ તો ખુબ સરસ છે પોતાની સ્ટાઈલ મુજબ કપડા બનાવડાવું એક અલગ જ મજા છે.
હા અને એમાં યુનિક લુક પણ મળે છે. છે.
આપણે ક્યારેક સાથે શોપિંગ કરવા જઈશું.
હા ચોક્કસ બહુ મજા આવશે તારી સાથે તો નવીન નવી સ્ટાઇલ શીખવા મળશે.
ડ્રેસિ અ ડ્રેસિનલ સ્ટાઇલ પણ શીખસીસ.
ડન આ વીકેન્ડ પ્લાન કરી
ઓકે હું ફ્રી છું. ચાલ એક લાંબો શોપિંગ દિવસ રાખીએ.
યસ અને પછી છી. અ ફ અ. કે ફ્રેન્ડમાં બેસીને ફેશન વિશે બધુ વાતો કરીએ.
સુપર પ્લાન આપણેે કરીશું હું સન્ડે ના ફ્રી છું તું છું સન્ડે ના ફ્રી.
હા હું બી ફ્રી છું.
હા તો બસ આપડે સ સન્ડેને જઈશું અને આપડી અ ફન્ડોને પણ આપણે જોડે લેતા જઈશું.
હા-હા.
હા તો અને બાકી કેવું
હા, બધા મજામાં. થાય
બરાબર, ત્યાં કેવું, તારી કોલેજ કેવી ચાલે છે?
એ મારી કોલેજ તો બોજ છે, બોજ મજા આવે છે, મને કોલેજમાં. આખો દિવસ કેમ નીકળી જાય મને ખબરજ ના પડી
અચ્છા. મારી કોલેજમાં તો મને બોરિંગ લાગે છે, કોઈ ફ્રેન્ડસજ નથી, મારી કોલેજમાં.
અચ્છા.
તું આઈ જા મારી કોલેજમાં એક કામ કર
હા, હા, બોલ
કેવી રીતે હું તું અહ તારી કોલેજમાં તારી એક્ઝામ ક્યારથી ચાલુ થાય છે?
મારી, મારી ટ્વિન ટી ફાઈવથી એને સ્ટાર્ટ થાય રી
ઓ બરાબર, એટલે તારી ચાલુ થાય અને ખતમ ક્યારે થશે?
ખતમ ફિફ્ટનથે ને અપ્રિલ ના ખાત ખમ છશે.
ઓ, તો તો મારી તારા પછી એક્ઝામ ચાલુ થશે.
તે પ્રીપ ઓપરેશન કરી લીધું છે?
કશુ પ્રિપરેશન નથી કર્યું અહી ટાઈમ જ નથી મળતું મને પ્રિપરેશન કરવાનું.
કોલેજમાં બી મસ્ત મેને મસ્ત ભણાવી દે રહ કે અમને એને પ્રિપેરેશનની ના બી કરીને તો બી ચાલે
એ સારું તો સારી કોલેજ કે એમ તો અમારી કોલેજમાં પણ સારું પ્રિપરેશન કરાવે છે પણ અત્યારે હું કોલેજ જતી નથી અ મને મને કઈ કામ છે ને એટલે
શું શેમા બીજી છો?
અરે અત્યારે હું ફેશન ડિઝાઈનિંગ નું કરું છું ને તો અત્યારે એના માટે મારે બારે જવું પડે કામથી મીટિંગોમાં તો એટલા માટે મારીથી કોલેજ એટેન્ડ નથી થતી
એટલે શું તું પરઘમ જાઉ
હા બારગામ જાઉ છું હું
અચ્છા તો ફેશન ડિઝઇનિંગમાં તને એને શું શું શીખડાવે છે?
અ જેમકી હવે આપડે દોરા વર્ક વાળું આવે ને એ બધું શીખીએ છે ને ઘણી ખાસી બધી ડિઝાઇનો નાના કાચ એવુ લગાવવાનું ને એવુ બધું શીખવાડે છે.
મને પણ શીખરાવો જે
હા હા સારું સારું હું શીખ શીખીશ તો તને શીખવાડુ ને.
હા મને બી કંપનીએ હું બી
હ સારું. હું જયારે શીખીશ ને ત્યારે હું શીખી લઉં પછી
હા હા. ને આપે સાથે જ આપે સાથે જ.
હા આપણેે સાથે જ કરીશું. તું પેલા હું તને શીખવાડી દઈશ અને આપડે બંનેઓ અહ્યા ક્લાસીસ ખોલીશું અને બીજ ત્યાં બધી છોકઓને આપ આપડે પ્રેક્ટિસ કરાઈશુ હ. અને કેવું ચાલે છે બાકી
અરે બઉુજ મજા મજા આવે છે હમણાં તો સી સીઝન બી બહુ મસ્ત પી છે.
હા હ બરાબર ત્યાં વાતાવરણ કેવું છે?
મતલબ કે ઠંડુ એ.
બરાબર અમારા અહંથી કાલે વાવાઝોડું આવ્યું હતું. હ હા હા,. અમારા અહિયાં તો વાવાઝોડું આવ્યું હતું કાલે વરસાદ એટલો હતો.
અમારે અહં તો વરસાદ ભી નથી આવતો.
અહયા તો એટલી હવા લાગતી ત હું જોર ગઈ તો ત્યાં સ્તને બધા તમે લોકો ઘરે જતા એટલું બધું વાતાવરણ ખરાબ થઈ ગયુ.
અરે પછી કેટલી પ્રોબ્લેમ
હા એજ તો રસ્તામાં કેટલા બધા જાડવાઓ પડી ગયા તા.
અ પછી શું લાઈટ ભી નહી હોયને.
ના ના લાઈટ પણ નહતી આ કાલ રાતની લાઈટ ગઈ હતી આ સવાર ના આવી છે.
અને લાઈટ ન પછી લાઈટ ન કાપ કરતા આવે ને પછી લાાઈટ ના હોય તો
હા એ તો છે જ ને અઈ તો કોઈના ફોનમાં ચાર્જિંગ નહી
અછા તારી ફ્રેન્ડ તારા સાથે કોલેજ જતી તમે બે સાથે જાઓ છો?
છે
અચ્છા
અમે દરોજ બને જોડે જ જઈએ
અચ્છા તમે બે સેમ કોલેજમાં છો ને?
હ હ સેમ સેમ સ્કૂલમાં ભણ્યા સેમ કોલેજમાં
તમારી સારી ફ્રેન્ડશિપ છે.
હા સારી ફ્રેન્ડ છે મારી બેસ્ટ ફ્રેન્ડ છે એ તો
અછા ક્યાં તમારા પાસમાં જ રેહશે?
હ હ મારી પાસે જ અમે એક સોસાયટીમાં રહીએ છે.
અચ્છા
અચ્છા હા રોજ મળવાનું થાય. સારું સારું ચાલ હવે આપડે કાલે વાત કરીએ
અચ્છા ઠીક છે બાય